હું તો મજામાં છું તમે કેવું ને તમે કેવા છો?
પણ મજામાં છો તો આજે આપણે
આજે આપડે છ સનટ તહેવારો વિશે વાત કરીશું.
ઓકે તો તમે મને એની વિશે માહિતી આપો.
હા હું તમને એના વિશે માહિતી આપીશ તો તમને ખબર છે ને કે આજના સમયમાં છે ને તહેવાર નો ઘણો ખરો મહત્વ બની ગયો છે આજે આપણે તહેવારો જેમ કે વિશે વાત કરી રહ્યા છ છે તો તમને હું ત્યહારો વિશે બતાવી પડ દો ભારત દેશના જે તહેવારો છે ને એ પરંપરાઓ સંસ્કૃતિઓ પર હોય છે અહીં આપણેે વાત કરીએ તો ધર્મ સંસ્કૃતિ પરંપરાઓ પ્રમાણે વર્ષભરમાં કેટલાક તહેવારો આવતા જ હોય છે હવે આપણે જોઈએ તો જયારે આપણે એક વાર માં એજ તહેવારો એ પાછા પાછા આવતા હોય છે પરંતુ તહેવારો એ ફિક્સ હોય છે કે આ તહેવાર આવવાનો છે આ તહેવાર આવવાનો છે અને જયારે તહેવારો આવે છે. ત્યારે ઘણી બધી મ જવો પડે છે હવે તમને ખબર જ છે એમાં કોઈક બતાવો જેવી વાત નથી કે તહેવારો આવે છે ત્યારે આપણું મન એ કેટલું ભરી જાય મસ્તીથી ભરી જાય છે અને આપણને કેટલું મસ્ત લાગે છે કે જય્યારે આપણા તહેવારો આવતા હોય. તો એ વાતમાં કોઈક નવાઈ નથી જયારે તહેવારો આવે છે ત્યારે બાળકો ની સાથે સાથે યુવાનો વૃદ્ધો એ બધા જ મજાથી ભરી જાય છે કારણ કે તહેવારો એવી લાગણીઓથી ભરેલું હોય છે. સો પથમ અર્થ કે તહેવાર એવો દિવસ છે કે જેમાં લોકો ખુશી વ્યક્ત કરે છે. જે પોતાની ખુશી હોય છે તે વ્યક્ત કરે છે. તહેવારો એ દેશના બધા જ લોકો મનાવતા હોય છે દ દેશના પછાત વર્ગ ના લોકો હોય. મધ્યમ વર્ગના લોકો હોય કે ઉચ્ચતર વર્ગના લોકો હોય એ બધા જ તહેવારોને મનાવતા હોય છે. હવે અને તહેવારો આવે છે ત્યારે તે ભગવાન થી પ્રાર્થનાઓ કરતા હોય છે અને ભગવાનના પગે પડતા હોય છે બધા આપ અને પોતાની ખુશીનો પ્રારથ કરતા હોય છે તો કેટલું સારું ને કે તેઓ પો માટે અને બીજાના માટે પ્રાર્થનાઓ. કરી રહ્યા છે. છે અને તેમ તેમને પ્રાર્થના કરી રહ્યા છે. આ આ બધું કેટલું સારું તો તમે એના વિશે શું કહો છો? અને તમે એના વિશેે શું મનો શું મને કઈક બતાવી શકો છો?
હા તમે જે અગાડી કીધા તમે તો ખૂબ જ સરસ વાતો કીધા અને હું એના વિશે પણ બતાવી દઉં છું. જો તહેવારોએ આપણા જીવનમાં ખુશી એકતા અને પરંપરાનું મહત્ત્વ બતાવે છે જે ભારત દેશમાં એવી. ધર્મ અને સંસ્કૃતિઓ હોવાથી અહીં ઘણા પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે અને જે તમે અગાડી કીધા કે ઉચ્ચ ધર્મ મધ્યમ એ બધા જ લોકો એ પોતપોતાના ધર્મથી પોતપોતાના તહેવારોની ઉજવણી કરે છે. જેમકે તહેવારો માણસને રોજિંદા જીવનમાંથી થોડક વિરામ આપે છે. આ દિવસમાં લોકો પરિવાર સાથે સમય પસાર કરવો અને ખુશી વહેચ વહેંચવા અને પરંપરાનો જીવંત રાખવા માટે. તહેવારોને વધુ મહત્વ આપવામાં આવે છે જેમ કે ભારત દેશમાં ઉજ દદીનો પ્રગટન કરો અને મીઠા મીઠાઈ વહેચવું એ હોય છે અને રંગોનો તહેવાર છે. જે લોકોના દિલમાં રંગોથી ભરી દે છે અને જેમ થઈ અને મુસ્લિમના તહેવાર જેમ કે ઈદ થઈ ગયા એ મુસલમાનો માટે મહત્વનો તહેવારો જેમ કે નમાજ અને દાન કરવામાં આવે છે. જેમાં ક્રિસમસનો તહેવારો એ ખ્રિસ્તી ધર્મનો તહેવારો છે, જેમાં ઈસુ ન જન્મની ઉજવણી કરવામાં આવે છે. અહીં નવરાત્રિ નવરાત્રિ તો એ ગુજરાતમાં ખાસ કરીને ગરબા અને દાંડિયા માટે ખૂબ જ પ્રખ્યાત છે. જેના માટે તહેવારોને લોકોમાં પ્રેમ અને ભાઈચારા વધારવા માટે સાંસ્કૃતિક પરંરા પરાઓ જળવાય છે અને ખુશી અને ઉત્સવ વધે છે આ તહેવારો એવું લાગે છે કે આપણે આ જીવનમાંથી નીકળીને અ બીજી જગ્યા એ તહેવારોની ઉજવણી કરતા હોય એવું લાગે છે કે. રોજિંદા કામમાંથી થોડુંક. મુક્ત થઈ ગયા એવું લાગે છે. તહેવારો એ આપણા જીવનમાં રંગ ભરે છે અને ઉચ્ચ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હોય છે અને તે એકબીજા સાથે જોડી રાખો અને તેઓ માત્ર ઉજવણી નહીં પરંતુ સાંસ્કૃતિક અને મૂલ્યને આગળ વધારવાનું સાધન છે અને જો હું કહું છું કે તહેવારોએ આપણા જીવનમાંનું એક એવું સમસ્યા એક એવું ઊર્જા બની ગયેલું છે જે દરેક વ્યક્તિ એ પોતે જ પોતાની દિલમાં ખુશી રહીને પોતાના તહેવારની ઉજવણી કરે છે. પરંતુ હું એ પણ કહું છું કે કેટલાક લોકોને આ ખુશીમાં રહેવાનું સામેલ નહીં. તે લોકોને આવી ઝીલમી ઝીલમિલાતી હસી મજા કે ઉજવણીને ગમતી નથી તે એકલા જે પોતાના કમરામાં બંધ રહીને મોબાઈલમાં જે પોતાનો સમય પસાર કરતો હોય છે અને તે લોકોને. કોઈક કોઈ માણસ હોય છે હું તો બધાને નહીં કહું ક એવું હોય છે અને પોતાના પોતાના મોબાઈલમાં અને પોતે જ વ્યસ્ત રહે છે જેના કારણે તેમની માઇન્ડ માઇન્ડ. કામ કરવા બંધ કરી દે છે હું તો એ કહું છું કે જે આપણા રોજિંદ્રા કામોમાંથી થોડીક બહાર નીકળીને તહેવારોની ઉજવણી કર જોઈએ અને કંઈક ના કંઈક બીજી જગ્યાએ સમય પસાર કરવો જોઈએ તો તમને. શું લાગે છે અમારા શબ્દ ઉપર?
હા તમે જે વાત કરી ને મને ખુબ જ ગમ તમે મને તો ઘણું ખોરું બતાવ્યું જેવી રીતે. કયા ધર્મ ના ક તવારો છે બધું મને જાણીને ખુબ જ સારું લાગ્યું હવે જેમ દિવાળી ને જ વાત કરી લઈએ તો હવે જાણીએ કે હવે. હિન્દુ ધર્મમાં લોકો દિવાળી મનાવે છે અને દીપ પ્રગટ. આવે છે. એક જયારે દિવાળી હોય છે ત્યારે આખો રાતમાં લોકો દીયા જળાવીને આખું અજવાળું કરી દે છે દીવાથી લોકો પોતાનું ઘર સળગાવે છે અને પોતાનું. ઘરનું શંગાર કરે છે, રંગોલી બનાવે છે. એવી જ રીતે હોળીમાં વાત કરી લઈએ તો લોકો એકબીજાને રંગ લગાવે છે. ઈદમાં વાત કરી લઈએ તો લોકો એ એકબીજાને ગલે મળે છે, અને ઈ આપ જે માતા ને પિતા ને આપણા ઘર જે મમાનો આવે છે એ ઈદ આપી જતા હોય છે તો એ બધું જાણીને ખુબ જ સારું લાગે છે, અને બાળકો એના માટે ખુબ જ. ઉત્સાહિત થતા હોય છે. વાત કરી લઈએ. જો આપડે ભારત દેશની તો ભારત એ વસ ધૈવ કુટુંબકમ નું પ્રતિક દર્શાવે છેધૈવ કુટુંબકમ એટલે આખું વિશ્વ એક કુટુંબ છે આપડે જોઈએ છીએ તો આપણે દરેક રાજ્ય એ અલગ અલગ છે અલગ અલગ ભાષાઓ છે. અલગ અલગ સંસ્કૃતિ ખાવાનું પીવાનું રહેઠાણ અને પહેરવેશ તે આખું અલગ છે પરંતુ આપણે જોઈએ તો આપણે કેવી રીતે આપણા ભારત દેશનું વિવિધ માં એકતાનું પ્રદર્શન કરતું દેખાય છે, અને આજ વિવ ઉતમ એકતા ને જોઈને આખું વિશ્વ એ ભારત. ને જગત ગુરુ માને છે. કારણ કે આપણે જોઈએ તો આપણે આખા વિશ્વને કુટુંબ માની છીએ, આપણે અને આપણે બધાની સંસ્કૃતિ અને બધાના જ બોલી બધાની ભા ષા બધાનું સન્માન કરતા હોઈએ છીએ. ભારત દેશના લોકો એ બધાના જ તહેવારો અને બધાના જ સંસ્કૃતિ ન સન્માન કરીને બધાની સાથે તહેવારોની ઉજવણી પણ કરે છે, આપણે વાત કરી લઈએ જેવી રીતે તમે. કહ્યું કે ઈદમાં આપણે જોઈએ તો લોકો એ સેવાય ખાય છે તો હવે એમાં એ નહીં કે ધર્મ એમાં બધા જ સેવાય ખતા હોય છે, નવરાત્રી ની વાત કરી લઈએ તો આપણેે બધા જ ધર્મના લોકો સાથે મળીને ગરભા રમતા હોય છે એવી જ રીતે રા સ્થાન લોકો એ ઘુમર રમતા હોય છે, હવે વાત કરી લઈએ જો આપણા ભારત દેશની તો અલગ-અલગ રાજ્ય હોવાના કારણે પણ આપણે એક સાથે છીએ, તહેવારો એ આપણને સંસ્કૃતિ પરંપરાઓનો પરિચય કરાવે છે. અને એ આપણ શીખવે છે કે કેવી રીતે એકબીજાની સાથે પ્રેમથી અને અને હૃદયપૂર્વક એકબીજાની સાથે રહેવું તહેવારો એ આપણને ગરીબોની મદદ કરવી જોઈએ, હવે આપણે જોઈએ છેએ કે ગરીબો એ કેટલાક લો પૂછે તો એ લોકોને ઘરે દીવા નથી સળગાવી શકતા, તેમની ઘરે તેલ ના હોય દીવો લેવાનો પૈસા ના હોય તો કોઈને ઘરે કેમ શા માટે અંધારું રહે એના માટે આપણને દાન અને ધર્મ કરવું જોઈએ કારણ કે તહેવારો. એ આવે જ એટલા માટે છે કે આપણે વધારેમાં વધારે પ્રમાણમાં લોકોને દાન કરી શકીએ તો એના વિશે તમારું શું કહેવું છે?
હા તમે જે કીધા તો ખૂબ જ સરસ વાત છે પરંતુ હું એવું કહેવું છું કે તહેવારો એ લોકો માટે પ્રેમ અને એકતા ધરાવતો એ મહત્ત્વપૂર્ણનો ભાગ છે જેમાં પરિવાર હોય કે મિત્ર હોય. કે પડોશી હોય તે દરેક તહેવારો એકબીજા સાથે મનાવે છે અને જે તમે અગાડી કીધા કે બાળકો માટે તો આ તહેવારો ખાસ આનંદ મજાનો હોય છે, તો મજા કરે છે અને નવી વસ્તુઓ શીખે છે અને હું એ પણ કહે છું કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને તહેવારોની ઉજવણી કરવવી જોઈએ જેથી તહેવારો એ જીવનમાં નવી ઉર્જા લાવે છે, અને કામમાં તણાવમાંથી આરામ મે છે અને તહેવારોનો સાચો અર્થ એ છે કે ખુશી પ્રેમ અને વહેંચણી જેથી આથી સમાજમાં શાંતિ રહે અને બધા લોકોએ પોતપોતાના સામાજિક રીતે પોતાની તહેવારોની ઉજવણી કરે છે, હવે હું અંતમાં એવું જ કહીશ કે તહેવારોને જીવનમાં ખુશ અને એક ત લાવે છે અને આપણે તેને સકારાત્મક રીતે ઉજવવા જોઈએ. ચાલો બહેન આજે આપણે ખૂબ જ વાત કરી લીધી અને તમારી સાથે વાત કરવાથી મને તહેવારો વિશે વધુ જાણકારી મળી અને તમારું ખૂબ ખૂબ આભાર.
મારો પણ આભાર મને કઈ સારું. તમારાથી વાત કરી ને ચાલો.